હલો હા કેમ છો
બસ મજામાં તમે કેમ છો
હા બસ જો મજામાં
એમ કે જમી લીધું બધું કામ થઇ ગયું
હા ઓ જમી લીધું ફ્રી થઈ ગયા છે અમે તો
હમ બસ અમે પણ બધું કામ પ તી ગયું ના થોડી વાર નીચે આવીને બેસેલા હતા થોડી વાર વોકિંગ કર્યું ના બધા ફ્રેન્ડસ બેસેલા હત હવે બધા પોત પોતાની ઘરે જતા રહ્યા એટલે હવે એમ જ એકલા જ બેસેલા હતા
હા હા એ સારું કેવાય બધા સાથે જોડે બેસવું વાતચીત કરવી એકલા એકલા તો મજા પણ નથી આવતી પણ અત્યારે જો કે આપડે શું કેહેવાય ટેક્નોલોજી એટલી આગળ વધી ગઈ કે ફોનના કારણે આપણે એકલા જ રહીએ છીએ કોઈના સાથે બેસું પણ એટલું બધ ધું કોઈને ગમતું નથી હોતું અત્યારે જોવા જઈએ તો જે અત્યારના યુવાનો છે એ લોકોને ફોન સિવાય કઈ દેખાતું નથી હોતું બીજું કઈ કે પરિવાર સાથે બેસું ફ્રેન્ડસ સાથે બેસું મિત્રો બનાવવા
હા એ તો તમે બરાબર કહો છો હવે તો એવું લાગે એકાંત એટલે મતલબ એ આપણું મતલબ આમ ખબર નહિ દુશ્મન છે કે મિત્ર છે હવે એકલા રહીએ હમણાંની લાઈફ તો હમણાં જે લાઈફ સ્ટાઇલ ચાલી રહી છે જે ટેકનોલોજી ચાલી રહી છે તો તેમાં તો બધા હવે પોતાની લાઈફમાં એવું લાગે છે ખાલી મોબાઈલમાં જ રહી ગયા છે આમ એકલો એકલા બસ મતલબ પરિવાર મિત્રો સગા સંબંધીઓ એ લોકો બધા સાથે જોડાઈ ને રહેવું એ તો હવે આજકાલ ખબર નહ કોઈને ગમતું પણ નથી કે મતલબ કોઈ પણ હોય તો પોતાની સુખ દુઃખ ની વાતો કોઈને કરી શકીએ અથવા કોઈ મતલબ મુશ્કેલી આવે તો આપણે મતલબ કોઈને કહી શકીએ કોઈને બોલાવી શકીએ તે એવું બધું તો હમણાં ખુબ જ ઓછું થઇ ગયું છે
હા એ તમારી વાત સાચી છે એ અત્યારે ફોન ના લીધે અત્યારે કોઈ પણ હ કોઈ સાથે આપડે પરિવારો સાથે પણ કોઈ બેસીને વાતચીત નથી કરતા હોતા તો આપડે મિત્ર ને બધા તો દૂરની વાત છે કેમ કે અત્યારે જો પેલાતો એવું પણ હતું કે ભાઈ આપડે બધા પરિવાર કે મિત્રો સાથે બેસીને ટીવી જોતા હતા અત્યારે તો એ પણ નથી કેમ કે ફોનમાં બધું આવતું હોય છે. ફિલ્મોને અ અત્યારે જોય તો રીલ્સનો ટ્રેન્ડ ચાલે છે તો રીલ્સ ને એવું બધું બધા જોતા હોય છે. તો કોઈ સાથે વાતચીત કરવાનો પણ કોઈને ટાઈમ નથી હોતો પણ એ અમ જોવા જઈએ તો એ વસ્તુ ના કરવી જોઈએ અત્યારે આપને સમય મલીયો છે ટાઈમ છે આપણા પાસે તો આપડે પરિવારો સાથે મિત્રો સાથે બેસવું જોઈએ વાતચીત કરવી જોઈએ
અત્યારે માણસોને એકાંત ગમે છે. કે એકલું રેવું અને એની સાથે ફોન હોવો જોઈએ
હમ્મ હા એ તો તમે બરાબર કેવો છો એકાંત એટલે એવું લાગે છે કે મતલબ થોડા સમય માટે આમ બીજા થી દૂર રહીને આમ પોતાની સાથે જ સમય પસાર કરવો પછી એકાંત વ્યક્તિ મતલબ પોતાના વિચારો લાગણી અને જીવન વિશે આમ વિચારી શકીએ તો એ બધું એકાંતમાં જ થાય છે એકાંત એટલે મતલબ એવું લાગે કે ઘણી વાર વ્યક્ તી છે ને આમ પોતાની પસંદગી જ સ્વીકારે છે. કે એકલામાં રહેવું અને વ્યક્તિ લોકો વચ્ચે તો હોવા છતાં અંદર એવું લાગે બધાની વચ્ચે હોય છે તો પણ તે પોતાને એકલું અને અસહાય સમજે છે આમ હવે ઉદાહરણ તરીકે એમ જોઈ લો કે કોઈ વ્યક્તિ અગર જો શાંત તેથી અગર જો બગીચામાં એકલું બેસી ને અગર જો પુસ્તક વાંચે અને કોઈની સાથે મતલબ વાત કરવાનું પણ એને ગમતું નથી. તો એ પણ એવું લાગે છે કે એ પોતાના જીવનમાં કેટલો એકાંત છે.
હા એ વસ્તુ સાચી છે તમારી કે અત્યારે માણસોને બસ એકાંત રેવું જ ગમે છે.
કે કોઈ સાથે વાતચીત કરવી નથી ગમતી કોઈ માણસો સાથે કે આપડે શું શું કેવાય કે આપડે ગમે ત્યાં જતા હોય તો આપણે ફ્રેન્ડ્સ બનાવી લઈએ છીએ મિત્રો બનાવે છે. તો એ પણ અત્યારે કોઈને ગમતું નથી હોતું એમના સાથે વાતચીત કરવી કે કોઈ સગા સંબંધીઓ સાથે વાતચીત કરવી ને બધાને એકાંત વધારે ગમે જે અત્યારે
હમ્મ એ તો તમે બરાબર કેવો છો
હા કેમ કે અત્યારે જોવા જઈએ તો ટેકનોલોજી જેમ કે આ ફોનના લીધ તે અત્યારે માણસો એકલા જ રે છે કે એને કોઈની જરૂર નથી પડતી મૂડ ઓફ છે તો સંગીત સાંભળીલે ફિલ્મ જોવાનું અત્યારે જોઈએ તો નેટફ્લિક્સમાને એમાં અત્યારે અ પિક્ચરો સિરીઝો ને એવું બધું આવતું હોય તો માણસે એમાં ટાઈમ પસાર કરી લે છે. અને એ એઆઈ અત્યારે જે ટેકનોલોજી નીકળી છે એઆઈ તો એઆઈમાં આપડે વાતચીત કરવી હોય ગમે તેના સાથે તો વાતચીત પણ થઈ શકે છે. તો એ લોકોને કોઈની જરૂર નથી હોતી.
હા, એવું તો-એવું તો હોય જ છે જીવનમાં. પણ અને ઘણા લોકોને જોઈને તો એવું લાગે છે કે મત મતલબ એકાંત છે ને આમ જોવા જઈ તો અ ક્યારે ક્યારે આમ સૌથી મોટો પણ ફાયદો છે કારણ કે જો અગર જો આપણે એકલા રહીએ ત્યારે અગર જો તો આપણે પોતાના જીવન વિશે પણ વિચાર કરી શકીએ છીએ. આપણે પોતાને પંદર મિનિટ પોતાને અંદરથી પ્રશ્નો પૂછી શકીએ છીએ કે હું જીવનમાં શું કરવા માંગુ છું? તો મારા લક્ષ્યો જ શું છે? અ આવા ઘણા બધા ક સવાલ હોય છે. કે જે મતલબ આપણે પોતાને કરી શકીએ છે. અ એકાંતમાં રહીને આપ, હ.
હા, હા, હા.
તો એકાંત રહીને આપણે છે ને આમ ઘણી બધી આદતો હોય છે તે પણ આપણેે બદલી શકીએ છે. કે મારી એવી કઈ કઈ આદતો સારી છે?, કઈ ખરાબ છે? તો એ બધું આપડે પોતાના જીવનમાં એકલો રહીને વિચારી શકીએ છે. હું મારા પરિવારમા ટે મતલબ કઈ કરી શકું છું કે નહી કરી શકું તે પણ વિચારી શકે છે. એ બધું આમ ઘણી વખત જયારે એકાતમાં વ્યક્તિ હોય ત્યારે બધું વિ ચારવામાં અ વિ વિચારવામાં રહી છે, રેય છે.
હા, એ વસ્તુ તમારી સાવ સાચી જ છે. કે એકાંત મતલબ કે જો આપણે ફોન નો ઉપયોગ ન કરીને એક કલા ખાલી આપડે ફોન વગર અને એકાંત જો હોય ને તો આપડે એ વસ્તુ સારી છે. કે એકાંત માં અમુક વખતે રેવું પણ સારું છે કે આપડે આપડા મનને શાંત રા ખી શકીએ, આપડે વિચારી શકીએ કે આપડે ભવિષ્યમાં શું કરવું છે? અને જે ભૂતકાળમાં થ્યું છે તો એનું શું કરવું જોઈએ? અગર એવું ભૂલ ના થાય કે એવું આપડે આગળ શું કરીએ કે આપડે આગળ વઅ ઇન્કમમાં કે ગમે ઈ પરિવારમાં કે ગમે ઈ વસ્તુમાં આપડે આગળ વધી શકીએ કે કેવી રીતે શું કરવું જોઈએ અને કે છે ને કે જે એકલા રહી શકે તો એ પોતાના મનને જીતી શકે છે. જો મનને જીતી લીધું તો એ દુનિયાના ગમે ઈ ખૂણે જાય કે ગમ્મે ઇયા જાય તો એને તકલીફ નથી પડતી.
હમ, એ તો તમે બરાબર કેવો છો, અને એકાંત એટલે શું મતલબ આમ આ ઘણી વખત હોય એકાદનું હોય તો તે આપણું આમ મિત્રો હોય છે ને અને એ ક્યારેક હોય ત તે આપણો દુશ્મન હોય છે અગર જો અ જ્યારે મિત્ર હોય ત્યારે તો એ વિચાર એવું બધું વિચાર કરે કે મતલબ અ એકાંતમાં તે પોતાને પણ ખૂબ મદદરૂપ બની શકે છે એકાંતમાં બેસીને તે થોડા સમય માટે અ પોતાના માટે પણ વિચારી શકે છે અને મતલબ અ એને ઘણી વાર મતલબ ભવિષ ભૂતકાળમાં મતલબ એને પોતે શું શું ભૂલો કરી છે શું ભવિષ્યમાં એની ચિંતા થશે એ બધું પોતાના બા બી પોતાના વિશે બધું વિચારી શકે છે. તો એવી રીતે એ પોતાના માટે વિચારી શકે છે અને વી જો આપણેે એમ કહેવાય છે કે મતલબ ક્યારે તે આપણો દુશ્મન બની શકે એકાંત તો તે વ્યક્તિ કેવું હોય છે કે અ હંમેશા મતલબ એકલો જ રહેવાનું પસંદ કરે છે કોઈ વ્યક્તિ સાથે મતલબ લાંબા સમય સુધી વાત કરવા વાત ન કરે સમાજમાં પણ આમ બધાથી દૂર દૂર રહે અને મતલબ કોઈને પણ પોતાની એક પણ વાતો એકબીજા સાથે અ અ મતલબ એકબીજા સાથે ન કરે એવો વ્યક્તિ હોય. હા. તો એવું હોય છે તો એમ કારણ કે હમણાં સોશિયલ મીડિયાનો જમાનો છે. તો ઘણા વ્યક્તિ આવો પણ હોય છે અને ઘણા વ્યક્તિ આવવા પણ હોય છે એમ
હા, એ વસ્તુ તમારી સાવ સાચી છે. કે અત્યારે જો એક કાંત મુકવા દુશ્મન તો બની જાય છે. પણ એ આપણેે વિચારવું જોઈએ આપણા મનથી કે આપણેે એ તો પોઝિટિવથી વિચારવું જોઈએ નેગેટિવથી ન વિચારવું જોઈએ. જો આપણે પોઝિટિવથી વિચાર કરીએ કે મારે શું કરવું મારે અ પરિવાર સાથે બેસીને વાતચીત કરવી જોઈએ બેસવું જોઈ એમના સાથે અ સમય પસાર કરવો જોઈએ મિત્રો સાથે પણ અમુક વાર એ એકાંત પણ દુશ્મન બની જાય છે કે લોકો એટલા દૂર વહી જાય છે કે બસ એ એને દુનિયામાં જ ખુશ હોય છે એકલામાં કે એને નથી પરિવારની જરૂર હોતી કે નથી મિત્રોની જરૂર હોતી એવા માણસો પણ હોય છે તમે તમારી વાત સાચી છે પણ એ પણ સારું નથી હોતું
હમ એ તો તમે બરાબર કીધું અને એકાંતનો આપણે જયારે હોય ત્યારે સારો ઉપયોગ કરવા માટે ઘણી બધી પ્રવૃત્તિઓ પણ કરવી જોઈએ આપણે મતલબ પુસ્તક વાંચવું જોઈએ સંગીત સાંભળવું જોઈએ બગીચામાં ફરવું જોઈએ. આવી ઘણી બધી જે હોય છે પ્રવૃત્તિઓ તે આપણા જીવનમાં કરવું જોઈએ તો શું આપણે એક ટાઈમે એકાંતનો પણ સારી રીતે ઉપયોગ કરી શકીએ.
હા સાચી વાત છે
ચાલો પછી પાછા મળીએ આપણેે ફરી
હા હા સારું ચલો આ ટોપિક ઉપર વાત કરીને મને ખુબ મજા આવી.
હા સારું ચલો બાય